સાહેબ તુ પાછો.
બસ મજામાં.
હા વા ખાય લીધું? બાકી.
તા ઓ કરી દે.
હે.
ખાય લીધું ખાય લીઘું.
બીજુ શું બોલો શું કરા. ફરવા નીકળ્યા એ ઘેર જ હજુતો.
હે. ફરવા નીકળ્યા.
ગામમાં જાઓ. એવું છે. બોલો બીજું શું કહો. શું કહો બીજું હુ કરો હો.
હે. હલો.
ખાવા ગેલા તમે કંઈ ગેલા.
ચાલુ રાખજો બે મિનિટ હા ખાલી. હાલો. હા.
બોલો.
કેમ હુ લ્યા.
બસ મજા ચાલુ રાખજો ચાલુ રાખજ બે. એક બાત હીં દેખ ના. એક મસાલો થતા.
હા. બોલો શું કહો છો.
બસ. શું ચાલે છે.
આવતા હતા તો શું કરીએ એટલે. શોંતી છે. બોલો જાવા કે નથી જતા. નહી ગેલા. કેમ નહીં ગ્યા. હે. અવાજ શેનો આવે આટલો બધો.
ચાલુ બાઈક છું એટલે.
ચાલો બાઈકે તો એવું છે. ફરવા બરવા નીકળ્યા. એવું છે. હા. બીજું કેવું. કયા ઘડી જવાના આવે. નોકરીને કઈ રિઝ્યુમ બિઝ્યુમ નાખ્યો કે નહીં નાખ્યો.
નહિ મારે પોતાનો બિઝનેસ છે.
હા
બસ ચાલુ છે.
શેન
ઘાસ પર નો
ટ્રાન્સફરનો
હા ટ્રાસફરર
એવું છે એમાં કેવું પ્રોફિટ મળે કે ના મળે
મળે ને બહુ મળે ને એ તો આપડ ને આવડવું જોઈએ. આપડા ઉપર આપણે જેવી રીતના ટ્રાન્સફર કરીએ
હમ્મ
એે એ ટ્રાન્સપ બધુવા
ઓકે હ હા એવી રીતના હે
હમ્મ
હા હ
મળી આરામ થી ખર્ચો નીકળી જાય બધો
હમ્મ
પ્રોફિટ મળે અને આપડો ખર્ચો નીકળી જાય બંને મળે એટલે વધો ના આવે
હા
આરામથી બધું મળી ના આવેય
બોલો બીજુ
હ
હવ ક લ
આ આઈ જાવ તમારે આવું હોય તો
હ
આ તમારે આવું હોય તો નોકરી
એલડી કર
પચા પચા પગાર આલિસ પચ્યા પગાર આલિસ પચ્ચા પગાર આલિસ
ને પચા પાડ હુ, દિવસ ના પચા પાડુ
મા એને ન
ત
મારે એક ટ્રાન્સફર કરવું એટલે દોઢ બે લાખ રૂપિયા નીકળી જાય.
હ દિવસ ના પાંચ આઠ દકા આવતોય મારા હ છે.
મારે એક જોડાેના એટલાને કે
હા
તમે પોહોચ અડાર વાત તમે પોચ હજાર કરવા તારજ નીકળે્યા મારે એકરે બે અઢી લાખ રૂપિયા નીકળે
બે ઓર્ડર અમારો પૂરા થઈ જાય ને એવા
તમારા બે પૂરા થાય પણ મારે તો એકમાં જતા નીકળી જને અ
કેવું ક છો તમે
તમે બે ઓડર કરો તાર તને લાખ રૂપિયા મળ લ હું એક કરું તો મારે એકમાં જ એટલા નીકળી જાય એક મારે બે ચા તમારે ચાર ઓર્ડર થઈ ને ત મારી કોલે તમારે
બજને આપ બેન
હમ્મ
હું ગેવતા હું ઔર કો બિઝનેસ નહી.
હમ્મ.
હમ્મ બોલો બીજું?
હા.
હમ્મ.
અલા એ
હલો.
બોલો.
બોલો હું કહું?
પૈસા આ ગયા આપલા અને એ લોકો આ ગયા પૈસા. નહીં આ આ જો જો ને બાહર નહીં આયા. આપડે જે બધું સ્કૂલ માં કરવા ગયેલા નહીં એલુ ગુ પેલું અહ શનિવાર ચાલુ હૈ. હલો.
હા હમ્મ બોલો.
બોલા બોલા.
હમ્મ બોલો ને તમે બોલા.
હા એક પેમેન્ટ અટકી દઉંશ મોું આવતું નહી એની માથા કૂટ.
આઈ જશ હુ આઈ જશે રે.
પ્રોસેસિંગમાં છે પેન્ડિંગમાં ઘ છે કયું છે.
બધા ને આજે પગાર કરશે ને ના
તેના
બોલો હલા હું ચાલે બીજું?
બોલો સાહેબ શું કો છો?
બોલો ને હઉ મજા મજા.
મ
હે તમારે કેવું ચાલે તી ચાલે.
મારે જ જલસા જ છે.
જલસા જ છે. તમારે જેવું કોઈને ના થાય ને એવું.
હમ્મ હમ્મ.
બોલો બીજું શું કો
બસ શાંતિ.
શાંતિ જ છે.
હમ્મ.
હા. બોલા. શામાં
ઓ હૈ.
ત્યાં તમને શાંતિ તો અમારે શાંતિ અત્યારે તો. હા. તે એટ સીઝન હોય તો ભૂક્કા ગાડ ના કેટલો ઓર્ડર હોય અમારે.
હા.
હમ્મ નાક ઓર્ડર હોય અમારે ખતરનાક એટલે બહુ ખતરનાક ઓર્ડર.
હમ્મ
બોલો ખતરનાક ઓર્ડર હોય ચાલુ હોય.
બરાબર
હમ
હારું કેહેવાય ન ભાઈ.
હે આ પછી
તાર અરે કમાવાનું આપડે
હા તમે કમાઓ તો અમે કમાઈએ.
કમાવાનુ
હા ગમ બેેમ રમો કે નહી રમતા?
બધું રમ્યે.
ચાલો બાલો કરન તો રમીયે આપડે રમીએ કઈ રમો હા?
વેપાર બેઉ
હે
ફ્રી ફાયર બેઉ
એવું બહુ ટાઈમ ગમે રમે એવું મજા
તમે જોઈ લજો વધારે કઈ ચાલે.
તો આમા બાજુ તો વધારે એ એટલે
હા હુ હારે પોબજી ચાલે છે બોટિયા જ રમે ફ્રી ફાયર. નો નો છોકરા કઈએ કે ફ્રી ફાયર રમીએ હા હા ફ્રી ફાયર રમીએ ઓકે. હા વધારે એ ચાલે. હા ભહી
હમ
હું કીધું?
આવદાળ મલીએ.
હ હ